હલો. હાલો.
હલો.
કેમ છો.
મજામાં તમે કેમ છો.
હા બસ મજામાં કેવું છે. ચાલે તમારે આમ તબિયત પાણી
બસ. તબિત પાણી તમારે કેવા છે તબિયત.
હા બસ સારું છે હા થોડું બ્લડ. જોતી તી અમારા અં કેમ્પ છે ને એટલે. આમ કેવું સારું કેહેવાય આવું યોજાય તો.
આ બધાએ બ્લડ ડોનેટ કરવું જોઈએ સારું જે લોકોને જરૂરત હોય એ લોકો લોકોને મદદ કરી શક
હા સાચી વાત છે કેમ કે કેવું કે તમારું થોડું બ્લડ કોઈનું આમ આખું જીવન બચાવી શકે છે. હા અને આ સેન્ટેન્સ છે ને બ્લડ ડોનેશન એ સાચું મહત્વ. સમજાવે છે કેમ કે.
ઘણા લોકો એ એનું મહત્વ. સમજવું જોઈએ અને અમુક લોકો નહીં કરતા હોય બ્લડ ડોનેટ કે શું કરવું એવું. બટ કરવું જોઈએ જરૂરિયાતમંદોને કામ લાગે.
હા સાચી વાત છે અને બ્લડ ડોનેટ એક માત્ર સામાજિક સેવા નથી પરંતુ માનવ પ્રત્યેની સૌથી મોટી આમ જવાબદારી છે જ્યારે. આપણે આમ બ્લડ ડોનેટ કરીએ છીએ ત્યારે આપણે કોઈ અજાને આ વ્યક્તિને નવું જીવન જીવવાની તક આપીએ છી. તેથી જ રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે.
સા સીવા આજુબધુ દાન તો કરતા જ હોઈએ છેએ બટ રક્તદાન પણ કરવું જોઈએ.
હા અને આજના સમયમાં કેવું કે માર્ગે અકસ્માતો મોટી સરજીઓ. અ પ્રેગ્નેન્સી દરમિયાન થતી મુશ્કેલીઓ કેન્સરની સારવાર છે થેલેસેમિયા છે. અને અ આમ ગંભીર બીમારીઓમાં હજાર દર્દીઓને દરરોજ બ્લડ ની જરૂર પડતી હોય છે. પરંતુ બ્લડ કોઈ ફેક્ટરીમાં તો બનાવી શ શકાતું નથી આપણાથી તે માત્ર સ્વચ્છ વ્યક્તિ સ્વ સવસત વ્યક્તિના સ્વૈચ્છિક રક્તદાન થી જ આપણને આમ મળી શકે છે
હા. એ તો છે અને આ બ્લડ ડોનેશન કેમ જે બધા કરે છે. એ તો અમુક લોકો એ નિઃશુલ્ક ભવાઈ પણ લોકોને આપતા હોય છે બ્લડ જે લોકો લોકો પાસે એ જેમની આર્થિક પરિસ્ સથિતધિ સારી નથી હોય તે એ લોકોને નિઃશુલ્ક ભાવે મદદ કરે છે જરૂરતના સમયે. તો એ ઘણું સારું કહેવાય
હા સાચી વાત છે. અને ઘણા લોકોને કેવી કે રક્તદાન વિશે આમ ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે કેટલા લોકો એમ માને છે કે રક્તદાન કરવા થી શરીર નબળું પડી જાય છે અથવા લાંબા સમય સુધી આપણેે આમ આરામ કરવો પડતો હોય છે. એટલે હકીકત માં એવું તો આમ કશું હોતું નથી. પણ યોગ્ય તમને જો તબીબી તપાસ પછી કરવામાં આવતું રક્તદાન સામાન્ય રીતે ત્યાં સુરક્ષિત હોય છે. શરીર થોડા સમયમાં દાન કરેલા રક્તના ઘટકોને આમ ફરી થી બનાવી પણ લે છે જો તમે એમને રિકમાન્ડ કરેલું જો સ્વચ્છ અને સારું ભોજન લો
હા. અને લોકોમાં એટલી જાગૃતતા નથી બ્લડ ડોનેશન કેમ્પને લઈને તો. લોકોએ હેલ્થમાં જે લોકો હોય છે, હેલ્થને રિલેટેડ જે લોકો જેમ કે ડૉક્ટર્સ સ છે નર્સ લોકો એવા અમુક શિબિરો યોજવા જોઈએ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે કે કઈ રીતે બ્લડ ડોનેશન કેમ્પમાં કામ થાય છે, કઈ રીતે તમારું બ્લડ લેવામાં આવે છે. એની જાગૃતતા લોકોને આપવી જોઈએ, તો જેટલું નોલેજ હશે લોકો લોકો પાસે એટલું લોકો વધારે જાગૃત થશે.
હા હા સાચી વાત છે. હ. અને રક્તદાન થી માત્ર દર્દીને જ લાભ થતો નથી, પરંતુ રક્તદાતા પણ સમાજ સેવા નું આમ સંતોષ અનુભવે છે.
હા સાચી વાત છે.
હા કેમ કે અમુક વાર તમે જો બ્લડ ડોનેટ કરવા જાવ તો તમને પણ આમ સેટિસ્ફેક્શન એક અંદરનું હા મે આનું જીવન બચાવ્યું કા તો મારા લીધે થઈને આમ બીજા ત્રણ લોકો નું જીવન બચશે.
હા સાચી વાત છે તો આપણને પણ એક સારો એવો અનુભવ થાય માણસાઈનો કે
હા. અને રક્તદાન પેલા આરોગ્યની આપણેે તપાસ થવાથી પોતાના સ્વા સ્થ્ય વિશે પણ આપણે આ માહિતી મેળવી શકીએ, જે કે આપણામાં દળ ઓછું છે કે વધારે છે, કે આપણો વજન કેટલો છે. એ પ્રમાણે અમુક વાર એવું પણ નોંધવામાં આવતું હોય છે, જોવામાં આવતું હોય છે કે તમારી હાઈટ કે વેટ એના પ્રમાણે વેટના પ્રમાણે તમારું અંદર કેટલું બ્લડ હોવું જોઈએ.
હા એ લોકો બધાને એવું લાગે છે કે એ લોકો બધાનો જ બ્લડ લઈ લે છે, જો આપણે ડોનેટ કરવા જઈએ પણ એવું નથી હોતું એ લોકો આપણે એ લોકોના ક્રાઈટેરિયામાં, એમના વજનમાં હે હાઈટમાં
ફિટ થતા હોય તો જ બ્લડ લે છે, તો એવી જાગૃતતા હોવી જોઈએ લોકોમાં.
હા, અને કઉ તો સૌથી મોટો લાભ તો એ છે કે કોઈના જીવનને બચાવવામાં પોતાનો ફાળો આપવાનો આનંદ મળે છે.
સાચી વાત છે.
હા. યુવાનોમાં બ્લડ ડોનેશન અંગે જાગૃતિ ફેલાવી ખૂબ જ જરૂરી છે. અને કોલેજો, યુનિવર્સિટીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાતી બ્લડ ડોનેશન શિબિરોમાં પણ યોગ્ય ઉંમર અને તંદુરસ્તી ધરાવતા યુવાનોએ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. આ સમાજના પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ કઈ શકીએ.
હા.
અને આજકાલ તો કેવું કે કોલેજોમાં પણ દર વર્ષે આમ બ્લડ ડોનેશન કેમ્પ યોજાતો હોય છે કે તમે તમારા સ સંબંધીઓને લઈને આવો અને બ્લડ ડોનેટ કરો. જે બીજા અન્ય મનુષ્યની જીવ બચાવી શકે. અને રક્તદાન સાથે સાથે આપડે અંગદાન અને આરોગ્ય જાગૃતિ જેવા વિષયો પણ માનવ સેવાના મહત્વને દર્શાવે છે. એક આમ જાગૃત નાગરિક તરીકે આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.
સાચી વાત છે. અને કોલેજોમાં અને શાળાઓમાં જો આવું રક્ત મતદાનના કેમ્પ યોજાય તો આપણી જે નવી પેઢીના યુવાનો છે એ લોકોને પણ ના વિશે જાણકારી મળે અને એ લોકોને પણ પ્રોત્સાહન મળે બ્લડ ડોનેશન માટે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને રક્તદાન છે ને એ આપણેે કહીએ ને તો એક પ્રકારનું જીવનદાન છે.
હા.
પૈસા છે, કપડા છે, કે અન્ય વસ્તુઓનું દાન મહત્વનું છે. પરંતુ રક્તદાનથી નું જીવ બચી શકે. એક સૌથી મોટું અને મહાદાન છે.
તો સાવું સાચી વાત છે તમારી.
હા હા એટલે આમ દરેક સ્વસ્થ અને યોગ્ય વ્યક્તિ એ સમય તારે સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જે ફરજ છે એ આમ નિભાવવી જોઈએ. કેમકે રક્તદાન એ એવી ભેટ છે જે આપવાથી ઘટતી નથી પરંતુ કોઈનું જીવન વધી જાય છે. આપણે એક હા. આપણે એક હોસ્પિટલમાં કોઈ થેલેસેમિયા થી પીડિત એક એક બાળકને દર થોડા અઠવાડિયે રક્તની જરૂર પડતી હોય છે. અને સ્વૈચ્છિક રક્તદાતાઓ નિયમિત રીતે રક્તદાન કરે પણ છે જેના કારણે આમ બાળકની સારવાર સતત ચાલુ રહે છે અને તે સામાન્ય રીતે શાળા એ પણ જઈ શકે છે એટલે કેવું કે આમ દર્શાવે કે એક વ્યક્તિનું રક્તદાન માત્ર એક દિવસ નહી પરંતુ કોઈના સમગ્ર જીવન પણ એક પ્રકારની આમ આશા લાવી શકે છે
સાચી વાત છે કોઈ વ્યક્તિને એક નવું જીવન મળી શકે છે
હા અને કોઈ પરિવારને પણ એક આમ સહારો મળી શકે છે હા એટલે રક્તદાન માત્ર આમ દાન જ નથી હોતું પણ એક માનવતા પ્રત્યેની આમ એક જવાબદારી છે જે જવાબદારી દરેક મનુષ્ય એ નિભાવી જોઈએ કે જે સક્ષમ છે રક્તદાન કરવામાં માટે કેમકે દરેક મનુષ્ય સક્ષમ નથી હોતા રક્તદાન કરવા માટે
સાચી વાત છે અને જે લોકો સક્ષમ છે એ લોકો એ રક્તદાન કરવું જોઈએ અને બીજા એમના જે મિત્રો છે પરિવારજનો છે એમને પણ કેહેવું જોઈએ કે જો એ લોકો સક્ષમ હોત તો એવી રીતે જો કોઈને મદદ કરી શકતા હોય તો રક્તદાન કરીને મદદ કરે
હા અને એક નાનું રક્તદાન પણ કોઈના પરિવાર માટે સૌથી મોટી ખુશી બની શકે છે ધારો કે આમ કોઈક ગંભીર અકસ્માત થયો હોય રસ્તા ઉપર તેના માટે આપડે કેટલું પણ કેટલું બધું પણમ લોહી વહી જાય છે પણ જો એને હોસ્પિટલમાં. લઈ જાય અને. ફરીથી જો એને લોહીની જરૂર પડે તો આપવામાં આવે ને જો તે જીવંત થઈ જાય. તો એ પરિવાર માટે ઘણી મોટી ખુશી ની વાત કહેવાય છે.
સાચી વાત છે એ તો.
સારું સારું ચાલ હરે યા બ્લડ ડોનેશન. માટે જવાનું થશે.
હા હા જઈ આવ જઈ આવો હા ચાલો.